હા
હાલો સંભળાય મારો અવાજ
સંભળાય છે સંભળાયજે એકદમ સંભળાય છે
હા તો આજે એકદમ મને સરસ વિષય પર મેં વાત કરવા તમને ફોન કર્યો હતો
જે દૈનિક જીવનમાં કસરતનું મહત્વ આજે આપણે એ વિષય પર વાત કરીએ.
શું વાત છે, આ ખૂબ જ ઉપયોગી અને રાસપ્રદ વિષય છે.
બિલકુલ બિલકુલ આજકાલની ફાસ્ટ લાાઈફમાં લોકો પાસે ઘણો ઓછો સમય છે. એટલે કસરતમાં ઘણા લોકો ઇગ્નોર જ કરે છે.
એકદમ સાચી વાત કહી તમે, પણ રોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ કસરત તો કરવી જ જોઈએ એ ખૂબ જ જરૂરી છે.
એકદમ એકદમ સાચી વાત કહી તમે. તમારા માટે કસરતનો અર્થ શું છે?
તમે જુઓ કે મારા માટે તો કસરત એટલે શરીરને તંદુરસ્ત પછી સક્રિય અને મજબૂત રાખવાનો સરળ ઉપાય છે.
બિલકુલ એકદમ સાચી વાત છે, કસરતથી માત્ર શરીર જ નહીં પણ મન પણ એકદમ તંદુરસ્ત થાય છે.
તમે જોયું હશે કે કસરત કરવાથી સ્ટ્રેચ ઓછો થાય છે, અને મૂડ પણ પ્રસ થઈ જાય છે.
એકદમ એકદમ સાચી વાત છે ઘણા લોકો કહે છે. એ તેમને કસરત માટે સમય જ નથી મળતો.
બિલકુલ અને સમયે સમય કરતાં પ્રાયોરિટી નથી એમ કહેવું વધુ યોગ્ય લાગે ને.
એકદમ સાચી વાત છે તમારી જો ઈચ્છા હોય. સવારે કે સાંજે વીસ ત્રીસ મિનિટ તો ગાડી ચકયા આપણાથી.
એકદમ સો ટકા, અને લિફ્ટની જગ્યા સીધી વાપરવું પણ એક પ્રકારની કસરત જ છે.
એકદમ એકદમ સાચી વાત છે વોકિંગ પણ સૌથી સરળ અને થમ સીધી કસરત છે.
બિલકુલ તેમાં કોઈ મશીનની ખાસ જગ્યાની જરૂર જ નથી હોતી.
એકદમ સાચી વાત, પણ તમને વોકિંગ ગમે છે કે આમ જોગિંગ
મને તો સાચું કહવ ને તો મને તો બંને એવું ગમે પણ વોકિંગ દરેક ઉંમરના લોકો માટે યોગ્ય છે.
એકદમ એકદમ સાચી વાત છે, અને યોગા વિશે તમને શું કેવું છે? તમા
આમ તો જોવા જઈએ તો યોગા વિશે કહેવા એટલું ઓછું છે પણ યોગા શરીર સાથે સાથે, મનને પણ શાંત બનાવે છે.
એકદમ એકદમ સાચી વાત છે. આજકાલ ઘણા લોકો મેડિટેશન પણ કરતા હોય.
એકદમ. સાચી વાત ક તમે મે મેડિટેશન અને કસરત સાથે હોય તો જીવન વધુ સંતુલિત બની જાય છે.
એકદમ એકદમ મ અને એમાં તો કસરત કરરાવાથી, ઈમ્યુન સિસ્ટમ પણ વધે છે.
હા અને નિયમિત કસરત થી શરીરની રોગ પ્ર્રતિકારક શક્તિ બહુ મજબૂત બને છે, ખબર તમને
એકદમ એકદમ સાચી વાત છે, એટલે નાના મોટા રોગથી પણ બચવામાં મદદ મગે આપને
આ બધું તમે કરો તો તમારે ડોક્ટર પાસે જવાની જરૂર એકદમ ઓછી જ થઈ જાય
એકદમ એકદમ સાચી વાત અને કસરત અને ખોરાક વચ્ચે શું સમ બંધ છે, તમને શું લાગે છે,
મને તો લાગે છે, કે ખૂબ મોટો સંબંધ છે, આ બે વચ્ચે કસરત સાથે સંતુલિત આધાર પણ એટલો જ જરૂરી છે,
એકદમ એકદમ મને જો કસરત કરીએ પંચાંગ ફૂલ ખાઈએ હનો પાાય દઉધ છું હોય
એકદમ સાચી વાત કઈ તમે હેલ્ધી ફૂડ અને કસરત એકબીજાના સાથી છે.
એકદમ એમાં તો અને તમને શું લાગે છે? બાળકને પણ કસરત આપણે કરાવી જોઈ
બિલકુલ કરાવવી જોઈએ, જેમાં આઉટડોર ગેમ્સ દોળવું થોડું સાયક્લિંગ કરવું અને સ્વિમિંગ કરવું, આ બધું કસરત બહુ જરૂરી છે.
એજ છે, પણ આજકાલના બાળકો મોબાઈલમાં ધુ સમય પસાર કરે
એ તો બહુ મોટું ત્રાસ વાળું કારણ છે, એટલે તો પપેરેન્સ એ પણ તેમને આઉટડોર એક્ટિવિટીઝ તરફ પ્રોત્સાહન આપવું જોઈએ.
એ બી છે, પણ વડીલો માટે કઈ કસરત સારી છે, તમને શું લાગે છે?
હું, તો કઉ કે વડીલો માટે તો વોકિંગ સૌથી બેસ્ટ છે, પણ વોકિંગ સાથે સ્ટ્રેચિંગ અને ડોક્ટરની સલાહ પણ પ્રમાણે ચાલવું જોઈએ, તેમને
એકદમ અને એમાં એટલે દરેક ઉંમરમાં કસરત ની રીત અલગ અલગ હોય. સંખ્યા
બિલકુલ બિલકુલ પણ કસરતનું મહત્ત્વતા બઉુ દરેક માટે સમાન છે.
એકદમ એકદમ અને એમાં કસરત કરવાથી ઊંઘ પણ એકદમ સરસ આવે છે.
બિલકુલ અને શરીર એક્ટિવ હોય તો રાત્રે સારી અને ઊંડી ઊંઘા આવે છે.
ઓ અને બીજા દિવસે એનર્જી પણ બહુ જ મળે,
એકદમ સાચી વાત ક તમે અને એટલે જ રોજના કામ પણ ઉત્સાહથી થઈ શકે.
એકદમ એકદમ સાચી વાત, પણ તમને શું માનો છો? ગ્રુપમાં કસરત કરવી જોઈએ એકલા,
બંને ન કંઈક ન કંઈક તો ફાયદો છે, પણ ગ્રુપમાં મોટિવેશન મળે. અને એકલા હોય તો પોતાની સ્પીડ પ્રમાણે કરી શકાય,
ઓ બરોબર અને મોટિવેશનની વાત કરી, તો ઘણા લોકો સારું કરે પણ ચાલુ નથી રાખતા,
એટલે નાના લક્ષ્ય મુૂકવા જોઈએ, ધીમે ધીમે આદત બની જાય છે,
એકદમ એકદમ સાચી વાત છે એક દિવસમાં મોટો બદલાવ નથી આવતો.
હા એટલે જ તો કહે છે કે નિયમિતતા સૌથી મોટો મંત્ર છે.
અને એમાં બી અંતમાં એટલું જ કહી શકાય. કે ખસરા તે જ રોદિંદા જિંદગીનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવવો જોઈએ. આપને
એકદમ બિલકુલ સાચી વાત કહી ને તંદુરસ્ત શરીર શાંત મન અને સકારાત્મક જીવન માટે કસરત ખૂબ જ જરૂરી છે. .
એ તો બહુ જ જરૂરી છે કસરત ને કસરત જિંદગીમાં બહુ જ છે.
એકદમ સાચી વાત કહી તમે.
અને ચાલો હવે બીજા કસરત ના ફાયદો આપણે વિશે વાત કરીએ.
બિલકુલ બિલકુલ. કસરત માત્ર શરીરને મજબૂત નથી બનાવતી પણ આત્મવિશ્વાસને પણ મજબૂત બનાવે છે.
બરોબર પણ આશ વિવાદમાં કઈ રીતે તમને વધે શું લાગે છે.
જો જ્યારે વ્યક્તિ રોજ કસરત કરે છે. ત્યારે તેને પોતાના ઉપર ગર્વ થાય છે અને પોતાને એનર્જેટિક અનુભવો કરે છે.
બરોબર એકદમ સાચી વાત છે સારો હેલ્થ હોય તો દરેક કામ ઉત્સાહ સાથે થાય.
. બિલકુલ અને કસરત થી દિવસભરનો થાક પણ ઓછો લાગે છે. .
એકદમ એકદમ પણ ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરતા લોકો માટે શું સલા હોય આપણે?
મારી સલાહ માનો તો દરેક એક કલાક પછી પાંચ મિનિટ તો ઊભું થવું જ જોઈએ. અને ચાલુ અને સ્ટ્રેચિંગ પણ કરવી જોઈએ.
એ તો ખૂબ જ સરળ ઉપાય છે.
હા આ નાની નાની આદતો આગળ જઈને બહુ મોટા ફાયદા ધરાવે છે.
એકદમ સાચી વાત પણ તમને સ્ટ્રેચિંગ કેટલી વાર આમ જરૂરી લાગે છે?
. સ્ટ્રેચિંગ તો બહુ જ જરૂરી છે કારણ કે સ્ટ્રેચિંગ થી મસલ્સ ફલેક્સિબલ રહે છે અને ઇન્જરીનો ચાન્સ પણ ઓછો થઈ જાય છે.
ઓ બરોબર ને વોમઅપ પણ એટલો જુદી હોય ને.
બિકુલ બિકુલ વમઅપ વગર કસરત શરૂ કરવી એ યોગ્ય જ નથી બિલકુલ નથી.
અને આપડે કસરત પછી કુલડાઉન પણ એકદમ આખું જ જોઈએ સા આપડે.
. એકદમ સાચી વાત કહી ને એનાથી શરીર ધીમે ધીમે નોર્મલ કન્ડિશનમાં આવી જાય છે.
બરોબર અને લોકો ઘણી વાર એકલા જ દિવસે ઘણી ક કરી છે
હા તમે જે કીધું કે ઘણી કસરત આ ધીમે ધીમે શરીરને બહુ તોડતું જાય છે
એકદમ સાચી વાત છે એ સારી આદત છે અને રેગ્યુલરિટી અને એ મતવા ગુણ છે
બિલકુલ એટલે જ તો કહે છે કે રોજ થોડી થોડી કસરત કરવી જોઈએ એક દિવસ ઘણી કસરત કરતાં વધુ સારી
એકદમ સાચી વાત છે અને આ વિષય પર મને તમાર જો વાત કરીને ખૂબ જ સરસ લાગ્યું આગળવી આપણે બીજા વિષય પરર વાત કરીશું
બિલકુલ બિલકુલ જરૂરથી કરીશ